હેલો ના બસ મજામાં તમે જણાવો તમે
બસ હું પણ મજામાં જ છું જો ને આજે હું બેઠ ઠી હતી તો મને એમ થયું કે લાવને કંઈક કબાડ સાફ કરું તે કબડ સાફ કરતાં કરતાં મને અ મારો એકદમ જૂનો એવો મતલબ આલ્બમ મળી આવ્યો મને તો એમાં મારા બધા બાળપણના બધા ફોટો અને મારી બાળપણની એટલી બધી યાદો એમાં સંગરીહ રાખી હતી એક એક મેં મારો એક પિટારો જેવો જ ખોલી નાખ્યો તો મને મારું બાળપણ યાદ આવી ગયું બાળપણ આપણું કેટલું સરસ હતું ને આપણા જીવનનો એટલો સરસ એક બહુ જ મજાનો એ હિસ્સો હતો ને કે એ જે આપણે પાછું જીવી નથી શકતા અ મતલબ બાળપણ બહુ સરસ હતું અત્યારે તો મને એટલા બાળપણના દિવસો યાદ આવી રહ્યા છે..
કેમ તુ ક્યારેક ક્યારેક આપણે આવી રીતે કઈક ને કઈક કોઈક વસ્તુ શોધવામાં આપણને ક્યારેક ક્યારેક બાળપણના ફોટા કે પછી બાળપણની આપણે કોઈ જૂની વસ્તુ એવી કોઈ મળી જાય ને તો એ બધા કિસ્સાઓ લા તાજા થઈ જાય છે આપણી બધી યાદો તાજા થઈ જાય છે અને એક ચહેરા પર નાની એવી મુસ્કાન પણ આવી જાય છે અને વિચારીએ છીએ કે તે વખતે કેટલું સરસ જીવન હતું ના કોઈ ટેન્શન કે ના કોઈ કામ બસ મોજ મજા અને મિત્રો સાથે રમવાનું હરવાનું ફરવાનું કેટલી મજાની લાઈફ હતી.
બિલકુલ સાચી વાત કરી આપણે જે આપણા જમાનાના જે લોકોએ આપણે જે બાળપણ બીતાવ્યું છે ને તો મને એવું લાગે છે કે અત્યારની જે આ જ પ્રજા છે અત્યારના આ જે છોકરાઓ છે એમને એ તો કંઈ જ બાળપણ નથી જીવતા જે બાળપણમાં આપણે જે મજા જાકા અત્યારે તો બસ એમનું બાળપણ ખાલી સ્કૂલ અને મોબાઈલ એ બેમાં જ રહી ગયું છે નથી એ લોકો કશે બહાર જતા કે નથી એટલા મિત્રો બનાવતા તમને તો યાદ જ હશે આપણે તો જે સ્કૂલેથી આવીને અહ બેગ મૂકીને જે જતા તે મમ માં મમ્મી આપણને આમ-આમ શોધવા આવવું પડતું એમણે કે આપણા છોકરાઓ ક્યાં છે મતલબ કેટલા આપણે રમતા કોઈ જાતની આપણને ફિકર નહીં હતી કે એકદમ મન મોજિલું જીવન હતું આપણું.
એકદમ સાચી વાત કરી તમે અત્યારનું દૈનિક જીવન અત્યારની લાઈફ સ્ટાઈલ એટલું બદલાઈ ગયું છે અને તે વખતે શું એ ગામડાઓમાં લોકો વધારે રહેતા હતા. ને અત્યારે શહેરીકરણ વધી ગયું છે. શહેરમાં રહેત તાં બાળકો અત્યારે અહ આજુબાજુના મિત ત્રો સાથે મોજ મજા કે પછી રમવાના જગ્યાએ હવે ફોન પર બધું કરે છે જે જેટલી પણ ગેમ્સ જેટલી પણ રમત ગમત છે એ બધી ફોનમાં આવી ગઈ પરંતુ એ ઈ નથી. સમજતા એ લોકો કે જે મજા અમ બધા મિત્રો સાથે મળીને રમવામાં છે એકબીજાની ની થોડી ટાંગ વાગ ખેચવામાં છે ઈ મજા મોબાઈલમાં નથી.
બિલકુલ સાચી વાત છે તમને યાદ છે આપણે જ્યારે નાનપણના હતા તો કેવા આપણે મતલબ ઘર ઘર રમતા હતા કે મતલબ ઘર ઘર રમતા હતા પછી આપણે લંગડી રમતા હતા હું તો છે ને મારા બાળપણમાં બહુ જ લંગડી રમી છું પછી તમને પા-પા ચીકાવાળી રમત યાદ છે? જે પાંચ પથ્થરથી રમતા હોય છે.
હા હા બિલકુલ યાદ છે એને કઈ રીતે ભૂંલાયં?
તો મેં બહુ જ રમી છે એમાં એવું કહે ને કે હું ચેમ્પિયન હતી તો પણ તમે કહો તો ચાલે કે કદાચ એમાં કોઈ ગોલ્ડ મેડલ હોત- ત ને તો હું ચોક્કસ જીતે એટલી હું સરસ અહ એ પાંચ પાંચિકા રમતી અને મને બહુ રમવાનું ગમતું હતું અને અત્યારના છોકરાઓ જે આ બધા એમની પાસે જાત જાાતના કાર્ડ નથી આવી ગયા ઊનો છે કે પછી જે બધા પ્લેઈંગ કાર્ડ છે એ લોકો રમે. જ્ય જ્યારે અમારા ટાઈમે અમે શું રમતા તમને ખબર છે અહ આ બધી જે હમણાં દીવાસળીઓ છે ને માચિસ એના જે કવર નથી હોતા? અહ મતલબ એ ફાડીને એની આગળ એના એટલા એને ભેગા કરતા અને પછી અમારા મિત ત્રો સાથે અમે લોકો રમતા, જે પ્રિન્ટ સેમ સેમ આવે ને તો મતલબ આપણે જીતી જ્યે જેટલા બી એ હોય એકદમ કાર્ડની જેમ જ હોય. તો આવી બધી આપણે રમ. તી જમાનામાં આપણી પાસે કંઈક આટલા મોંઘા મોંઘા રમકડાં કે મોંઘા મોંઘા સા ધનો નહીં હતા પણ આપણે ઘરની જ બધી વસ્તુઓથી પણ અહ એટલા મો ખુશ થઈને રમતા ને કે આમ અત્યારે પણ એ બધી વસ્તુઓ યાદ આવે છે.
એકદમ સાચી વાત કહી તમે. આપણે બાળપણમાં જે રમતો ર અહ આપણે રમતા તે તો હવે ક્યાંય લુપ્ત જેવી થઈ ગઈ છે. એ ક્યાંક ભાગ્યે જ જોવા મળે અને કેમ કે બધી જે રમતો હતી સંતા કુકડી, બરફ પાણી નદી તળાવ એ બધું તો આજકાલના છોકરાઓને રમવા કહીએ તો એ લોકો જેમ કે અલગ જ વિચારે કે આ બધી કેવી રમતો હશે? આવું બધું કોણ રમે, પરંતુ સાચી મજા તો એજ રમતોમાં છે એ એ નથી જાણતા. આપણે એટલું રમ તા દિવસભર એ જ રમીને પણ કંટાળતા નહી અને જયારે આજના જ બાળકો તો એક એક બે ગેમ એક બે વાર રમે એટલે કંટાળી જાયને વિચારી કે ના હવે કોઈ નવી ગેમ રમીએ.
બિલકુલ, આપણે તો ઓલું ઓલું નદી પર્વત રમતા માં કેટલી મજ આવતી પછી તમને યાદ છે સિત્તોડિયા-સિત્તોડિયા, ગીલીદંડા અહ પછી લખોટીઓ પણ રમતા અને ઓલું ભમરડો કુદાવાની તો બહુ જ મજા આવતી આપણે તો આમ કહી ને કોમ્પ પિટિશન જેવું રાખતા, જો કોનો ભમરડો સૌથી વધારે ગોળ ફરે છે, હાથમાં લઈને ભમડડો ફરાવતા, તો એ કંઈક મજા જ કંઈક અલગ હતી.
એકદમ સાચી વાત કરી તમે કારણ કે તે વખતનું જીવન જ એકદમ અલગ હતું. ત્યારે તો આપણે જયારે વેકેશનમાં મામાને ત્યાં કે ગામ જતા ત્યારે બધા ભાઈ બહેનો મળીને એટલી મોજ મસ્તી કરતા કે ન પૂછો વાત અને બાળ પણમાં તો તમને યાદ જ છે ને કે ઉનાળાના વેકેેશનમાં તો આપણે અગા સી પર જ સૂવાનું પસંદ કરતા. ઠંડી હવામાં રાત્રે બાર વાગે રમીને આવ્યા હોય અને પછી મસ્ત આ ટેરેસ પર અગાસી માં જઈને સૂઈ જવાનું એટલે સીધી સવારે જ આંખ ખુલતી અને હવેના છોકરાઓને તો ટેરેસ પર સૂવાનું કહીએ તો એમ વિચારે કે આવી રીતે કોણ સૂવે એમને તો ના હવે તો ડબલ બેડના પલંગ પર સૂવાંનું ગમે.
બિલકુલ એ જે ધાબે જે બધા મામાફોઈનાં છોકરાઓ સાથે સૂ સૂવાની જે મજા આવતી ને શું આપણે વાતો કરતા આ આંબલી ચાંદની રાતમાં સૂતા એવી હવા તો એસી પણ એની આગળ ફેલ છે એવી ઠંડી હવા આવતી અને કેવા આપણે તારાઓ ને ગણતા ને ગણવાના કોશિશ કરતા આટલા તારા છે, તારા તો અગણિત છે એણે તો ગણાય નહીં છતાં પણ આપણું તો બાળપણ હતું આપણે તો ભોળપણમાં આપણને શી ખબર પડતી તો પણ આપણે તારા ગણવાનો કેટલો પ્રયત્ન કરતા અને એ ગણતા ગણતાબી અહ દાદા દી નાની વાર્તાઓ સાંભળતા સાંભળતા ક્યાંક ઊંઘ આવી જતી ખબર જ નહીં પડતી અને અત્યારના જે છોકરાઓ જે અત્યારે આ પીઝા, બર્ગરને એ બધું ખાય છે આપણા ટાઈમે તો ખાલી આપણને રોટલી કાં ઘી ગોળ કાં પછી ખાંડ વાળું ખાંડને ઘી નાખી ને રોલ કરીને આપી દેતા તો આપણે તો કેટલી મજા પડી જતી એ જ આપણા માટે પીઝા બર્ગર ગણાતો.
એકદમ સાચી વાત કહી તમે અને તે વખતે તો આપણે આંબલીની ચોકલેટ પછી ઉનાળાની ઋતુ હોય ત્યારે ચસ્કા ને બરફનો ગોલો પછી બરફની ડીશ એ બધું ખાવાની કેટલી મજા આવતી અને અ ત્યારે તો આજના બાળકો તો જંક ફૂડથી જ નવરા નથી. પડ આ બ નાની નાની વસ્તુઓની એક અલગ જ ખુશી છુપાયેલી હતી તે વખતે જેમજ આપણે માણી છે એ મને લાગે છે કદાચ આવનારી પેઢીના બાળકો કદાચ એ નહીં અનવ અ અનુભવી શકે.
ના ના બિલકુલ આપણેે જે. જે નબ્બેના દશકના જે આપણે બધા બાળકો છીએ જે નાઇન્ટીઝ કે બધા છીએ ને આપણે જે એમણે જે જીવન જીવ્યું છે એમણે જે બાળપણ જીવ્યું છે ને મને નથી લાગતું કે અત્યારના છોકરા મતલબ એમાંથી કશું પણ એ લોકો કરી રહ્યા છે એ લોકોનું બસ બાળપ આપણા જેવું બાળપણ જ નથી એ લોકોને નથી તો એ લોકોને કોંઈક આઉટડોર ગેમમાં ઇન્ટરેસ્ટ હોય બસ અત્યારે મોબાઈલ સોશિયલ મીડિયા એ જ બધું એમનું છે ખરેખ ખર મિત્ર કોને કહેવાય સાચી દોસ્તી કોને કહેવાય બહુ ભાગ્ય તમને જોવા મળશે કેમકે એ લોકો આવી રીતે બહાર નીકળતા જ નથી કે મિત્રો બનાવતા જ નથી.
એકદમ સાચી વાત કરી કારણ કે અત્યારે તો ઓનલાઈન જમાનો એટલો વધી ગયો છે કે લોકો ફોન પર બધા એપ્સ એમાં જ વાત કરી કરી ને ઓનલાઇન ફ્રેન્ડસ બના નાવાાગ છે એમાં. એટલી મજા નથી જે બધા સાથે મળીને ખુશીથી રમવા. એમની સાથે યાદો બનાવવામાં. પછી કોઈ અ. શાળાની કોઈ પિકનિક પર જઈને મોજ મસ્તી કરવાવામાં છે એ આ બધું ઓનલાઈન જીવનમાં શક્ય જ નથી મારા ખ્યાલથી.
બિલકુલ સાચી વાત કરી એટલે તો અત્યારે બાળપણ આ ફોટાઓ જોઉં ને તો એટલું બધું બાળપણ યાદ આવી ગયું પહેલાં નાના હતા તો આપણે એવું વિચારતા હતા કે ક્યારે આપણે મોટા થઈ જઈએ ક્યારે મોટા થઈ જાયને અત્યારે હવે જ્યારે મોટા થઈ ગયા છે તો આપણું એ. બાળપણ આપણને યાદ આવે કેટલું નિખાલસ હતું ને આપણું બાળપણ આપણને કોઈ જાતની આપણને કંઈક પરવા નહીં હતી કોઈ જાતની કોઈનાથી ઈર્ષા નહીં થતી હતી એકદમ સરસ ભલે સાધનોનો અભાવ હતો બહુ પૈસા સા નહીં હતા પણ આપણું જે અસલી જે ખુશી કોને કહેવાય એ ખુશી આપણે માણી માણ્યા છે જ્યારે અત્યારના છોકરાઓ પાસે કેટલીક આધુનિક સુખ સુવિધાઓ છે એ બધું જ એમની પાસે છે છતાં પણ એ જે રિયલ ખુશી એમના ચહેરા પર જે જોવા મળે. એ ભાગ્યે જ કોઈકને જોવા મળતી હશે.
એકદમ સાચી વાત કહી તમે અમને તો શાળાઓમાં પણ એક વાર ટીચરે પૂછ્યું હતું કે તમે એ સવાલ એવો હતો એમનો કે એવી કઈ વસ્તુ છે જે આપણે પૈસા ખરીદીને પણ પાછી ના મેળવી શકીએ કારણ કે દુનિયામાં તો ઘણી વ વસ્તુ છે કે જે આપણે પૈસા પાંછ મેળવી શકી છે પરંતુ તું આપણું બાળપણ જ એક એવી વસ્તુ છે જે આપણે કોઈ દિવસ ખરીદી ના શકીએ એ એક વાર જતું રહ્યું તો પછી એ જતું જ રહ્યું એની મોજ મસ્તી એની યાદો અને એ જીવવાની તક માણસ પાછું ક્યારેય નથી મેળવી શકતો જીવનમાં અને એ બાળપણને હંમેશા યાદ કરતું રહે છે જેવી રીતે આપણે યાદ કરીએ સાચ
બહુ સરસ વાત કરી. કે બાળપણ કોઈ દિવસ ખરીદત નથી અને જે ગયું તે ગયો. એટલે જ તો એ બધી યાદો સંગળ રાખી છે બાળપણનીને આજે જોઈને આંખ ભરી આવી છે તો તમારી સાથે આ વિશે વાત કરીને બી મને ઘણું સારું લાગ્યું. ચાલો તો મળીએ આવજ
ચોક્કસ આવજો.